હોવ.
અલગ.
હાલો કેમ છો શું કરો છો?
હમ મજામાં બેટા છીએ બોલો.
શું ચાલે કેવું છે, વાતાવરણ ત્યાં કઈ નય બસ જોવ ફોન લઈને બેઠા છીએ અત્યારે તો.
ઓકે.
. ટ્રેનમાં તો બસ અત્યારે તો આપણી પાસે ફોન છે એટલે એમાં કંઈક ને કંઈક જોઈએ. કરતા હોય કઈક ને કઈક ખાતા હોય હા બસ. અત્યારે બેસ્ટી છે એમા ને એમા. હા એમાંથી એ ટાઈમ જતો રેય. ફોન એક બહું સારી વસ્તુ થઈ ગઈ છે આપણા માટે કે ગમે તે જગ્યા હોય ગમે તે કરતા હોય એટલે વાંધો ના આવે બસ એમાં તમે રજ્યા પછી ચેલીયું એટલે તમારો સમય આરામથી નીકળી જાય. અને ઘણું બધું એમાંથી આપને શીખવાય મળી જાય.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
એ કેવું ને આટલા ટાઈમ ટાઈમ હા. આજના ટાઈમમાં એ આપડે સારું છે કે નવી-નવી બધી ટેકનોલોજી મળી થઇ જાય તો આપણા બધા કામ આસાન થઇ ગયા છે. સવારે ઉઠવામાં બસ મોબાઈલ હા સવારમાં ફોનનું અલારમ વાગે, ત્યાંથી ઉઠો ઉઠી ને તરત લાઈટ, પંખો, એશી બસ બધું એ ના એ. રસોઈ કરવું હોય તો ભી પેલા મિક્ચર હા એ તો સાચું છે જેના એટલા ફાયદા છે. એના ગેરફાયદા પણ છે જ.
છે હા.
કોઈ પણ વસ્તુના ફાયદા હોય એના જોડે ગેરફાયદા તો રેવાના જ આપણને.
તો રેવાના જ છે જેટલું વાર કોઈને યુઝ કામમાં આવે છે એટલું પણ નુકસાન પણ થાય છે ને.
હા એ વસ્તુ નુકસાન શોધે છે. સાચી વાત છે. આપડે જોવો ને રોજ બરોજમાં આપણે ફ્ર્રીજનો એનો ઉપયોગ કરતા હોઈએ. તો આપણે ફ્રીજના પેલા આપડે દૂધ ને છાસ ને અમુક એવી વસ્તુ હોય તે વધારે પ્રમાણમાં ભરીને ફ્રીજમાં રાખેલી હોય. પણ એક દિવસ કે અમુક વધારે કલાક માટે જો એ લાઈટ જતી રેય. તો પછી આપડે બધી વસ્તુ ખરાબ થઈ જાય. અને આપણને કેટલી બધું નુકસાન થઇ જાય છે એના લીધે.
અચ્છા.
અને અત અત્યારે મટ મોટા ભાગે તો આપડે ટેકનોલોજી ઉપર એટલો બધો આધાર રાખતા થઇ ગયા છે. કે આપડે બીજું કઈ કરી જ નથી શકતા મારે આજે જે એવું થયેલું. કે રાતે અલાર્મ સેટ કરીને ફોનમાં જ સુઈ ગયેલી કે સવારે આલારમ વાગશે ફોનમાં તો ઉઠીશ અને ફોન ચાર્જમાં રાખવાનું ભૂલી ગઈ તો સવારે ફોન જ બંધ હતો, હા. ફોન બંધ હતું તો સવારમાં ન આલાર્મ વાગ્યું કે ન હું ટાઈમે ઉઠી. એટલે બસ પછી આખો દિવસ બધા કામ પાછળ પાછળ-પાછળ જતા રહ્યા.
હા આજે ટાઈમ સેટ ના થાય એટલે પછી એવું જ થાય આખો દિવસ. વેસ્ટ જ જતો રે.
તો હા આ બધું કામ પાછળ પાછળ પાછળ પાછળ થ્યાં કરતું હોય.
હા બરાબર
પણ એક એ સારું છે કે ટેકનોલોજી છે તો આપણે ઘણું બધું અમુક વખતે પેલાના સમયમાં તો સારું હતું કે લોકો ટાઈમ પેલું સૂર્ય અને તાપ જોઈને સમય ને બધું જોઈ લેતા એટલે સમયમાં તો આપણા માટે બધું અઘરું છે આપડે તો બધી વસ્તુ ટેકનોલોજી ઉપર જ આધાર છે.
એ વસ્તુનો કોઈને ખ્યાલ જ નથી આવતો આ સમયમાં તો. એમ બધું ટેકનોલોજી મોબાઈલ પર જ બધું ચાલે છે અત્યારે
એકદમ સાચીવાત છે મોબાઈલ ફોન, લેપટોપ પણ એ બધાનું એક એ બાબત પણ સારી છે કે અત્યારે કઈ પણ તમારે જોવું હોય કે ક શીખવુ હોય તો તમે લેપટોપ કે મોબાઈલની અંદર એ વસ્તુ ગોતો તો તરત એ તમને મળી જાય છે.
મળી જાય છે, હા
તરત તમને બધી જાણકારી મળી જાય. પેલાના સમયમાં તો એવું હતું કે તમારે કઈ શીખવા જવું હોય કે તમારે કઈ કરવું હોય રોજ એના ક્લાસિસ તો ત્યાં સુધી અને અમુક ફિક્સ સમય કાઢીને તમારે ત્યાં જવું પડે. એના બદલે અત્યારે તો ટેકનોલોજી એવી છે કે તમે ગૂગલ ઉપર જઈને કઈ બી સર્ચ કરો તો તમે ઘરે બેઠા બેઠા અને તમે તમારા સામે કઈ પણ વસ્તુ નવી શીખી શકો, કઈ પણ નવું કરી શકો.
હા એ તો છે જ. આપડે જે કઈ શીખવું હોય આપડે તાત્કાલિક મોબાઈલ માં જોઈ લે છે કે પેલી વસ્તુ કેવી રીતે તે બને છે ચલો જોઈ લઈએ બનાવીએ.
હમ્મ હા ખાસ કરીને આપડા લોકો માટે તો બહુ સારું કે નવી નવી રસોઈ બનાવવાનો શોખ હોય તો આ એ
લઈ જઈ
યુટ્યુબ ઉપર ખોલીને આ બધું જોઈ લઈએ આ બધું મંગાવી લઈએ. ક્યારેક ઘરમાં કોઈ સામાન ન હોય અને અચાનક જરૂર પડે તો અત્યારે તો આપણે બ્લિંકિટ અને
હા એ બધું અત્યારે ઓનલાઈન આવી જ જાય છે ઘરે
હા આપડે છેલ્લી ઘડીએ પણ એ બધું મંગાવીએ તો તરત આપને મળી જ જે પેલા તો બજારમાં જવાનું ને બધું બહુ ટાઈમ ને પૈસા ને બધું બહુ બગડતું. એ અત્યારે બધું સૌ સામાન્ય થઈ ગયું છે કે તરત બધું ને મળે જાય.
હા હા એ તો છે.
અને જે લોકોને અત્યારે તો કોરોના પછી વર્ક ફ્રોમ હોમ આવી ગયું છે. તો લેપટોપ ઉપર એક ગમે ત્યારે ગમે તે કામ કરી શકે પેલા તો એવુ ફિક્સ કે નવ વાગે પહોંચીને છ વાગ્યા સુધી એનું કામ પૂરું કરે તો એનો ટાઈમ બાંધેલો હતો એટલે એ એનેનું કામ કરી જ દેવાનું. પણ અત્યારે તો વર્ક ફ્રોમ હોમ છે તો એ થોડું વહેલા કરી શકે ને ક્યારેક કઈ આગળ પાછળ હોય કે ઘરે કોઈ આવ્યું હોય એ કોઈ કારણ સર કામ મોડું થયું હોય તો એ થોડાક મોડા સુધી કરીને પણ એ કામ પૂરું કરી શકતા
એટલે ટેકનોલોજી નો એક બઉ મોટો ફાયદો છે.
હા છે જ ફાયદો છે પણ એને નુકસાની એટલા જ છે કે ફાયદા એટલા જ છે લાઈટ નો હોય તો આપડે ઘોડીક વાર પણ રહી નથી શકતા એના માટે.
હા એકદમ સાચી વાત છે કે આપડે ટેકનોલોજી પાછળ એટલા બધા આધીન થઈ ગયા છે કે આપણને હવે માટલાનું કે પાણી આપડે કે પી જ નથી શકતા આપણેે ઠંડુ ફ્રીજ નું પાણી જ જોઈએ છે આપણેે ઝાડ નીચે બેસીને ઝાડ નું ઠંડુ પવન આપે નથી ગમતો એસી કે પંખો હોય તો જ આપણેે રહીશ એસી વગર તો આપને બે મિનિટ જ નહી ચાલે. હા સાચી વાત છે પંખા ની કેની તો આપડને હવે ટેવાજ
હા. પંખા કરતા એમના થાય કે એરકુલર લઈ લઈએ. એરકુલર સારું રહેશે એસી માટે ની રહી શકીએ તો. ઘણા લોકો નું બજેટ પણ ના હોય એ સિ લેવાનું. તો ત્યારે એર કુલર તો સામાન્ય જ છે બધા લઈ જ શકે છે.
હા સાચી વાત છે અને અત્યારે પાછું ટેકનોલોજી નું જોય તો એ તો મોબાઈલ ફોન એ અત્યારે ત્યારે આ એ આઈ આવી ગયું છે તો એ આપણું કામ કેટલું બધું સરળ કરી દે છે કે મોટાભાગની વસ્તુ આપણે કોઈ બનાવવી હોય કે કઈ જોવું હોય તો તો આપડણે ખાલી એક વખત એને કહીએ તો આપણેે જે વસ્તુ જોઈએ એ પ્રમાણે આપણે બધું તૈયારી
હા યુટ્યુબ માં બધું મળી જતું હોય છે.
હા અને નાના નાના ધંધાદારીઓ કે જેવું હોય એના માટે બહુ સારી વસ્તુ છે કે બધા માટ ટે અલગ અલગ માણસો ન રોકી શકે ને પોતે ખાલી મોબાઈલ ફોનને એક નાનું એવું મેસેજ આપી દે કે મારે આ વસ્તુની જરૂર છે મારે આ વસ્તુ કરવું છે. એને પુરતોડે ત્યાં કોઈને તરત આપડે જે વસ્તુ જોઈએ તરત હજરે કરી દે. તું હોય છે કે તમારે આ રીતનો વિડીયો જોય છે તમારે આ રીતની પોસ્ટ જોય છે તો એ બધું થઇ જાય છે.
હા ત્યાં બી તો ઓનલાઈન અત્યારે પોસ્ટ ને બધા એના માંથી તો કરીએે છીએ આપડે.
સાચી વાત છે. પણ એક એ ખરું છે કે મોબાઈલ ફોનમાં ટેકનોલોજી એટલી બધી વધી ગઈ છે. સોશિયલ મીડિયા તરફ લોકો એટલા બધા વળી ગયા છે. તો ક્યારેક આપને વિચારવાની કે આ સોશિયલ મીડિયા છે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે વૉટ્સએપ છે. એમાં તમે જુઓ તો તમારે લાખોમાં અને હજારોમાં ફ્રેન્ડ્સ હોય. પણ તમારી આજુબાજુમાં જે લોકો હોય છે એ તમારી જોડે જરા એ કોન્ટેકમાં ના છે કે આપડે કોઈ જોડે એવો સંબંધ જ નથી હોત તે કે જયારે કો હા જય્યારે કોઈ એવી આપડી મા આવે કે એવું કઈ હોય. હોસ્પિટલ નું કામ હોય તો એ જે આપડા ઓનલાઈન ફ્રેન્ડ્સ હોય એ કઈ આપણે કામમાં નથી આવતા હોતા. અને ક્યારેક તમારે કોઈ જોડે બેસી ને વાત કરવી હોય તો તમે નથી કરી શકતા તમે દૂર
તો ફોનમાં આપણેે કલાકો ઘંટો વાત કરી શકીએ છીએ.
હા. પણ જે આપણે પોતાનું પણ ક્યારેક જોઈતું હોય એવો અહેસાસ જોતો હોય કે નાખ હોય મારી જોડે છે. એ આપડે ફિલ નથી કરી શકતા એમાં આપણે ફોન કરીએ કે મેસેજ કરીએ તો મેસેજમાં ખાલી શબ્દો જતા હોય છે લાગણીયું નથી જતું. એટલે ટેકનોલોજી એટલી વધી વધી ગઈ છે કે દિવસે ને દિવસે માણસ એકલો પડતો થઈ છે કોઈ જોડે હજારો લાખો ફોલોવર્સ હોય હજારો લાખો ઓનલાઈન ફ્રેન્ડસ હોય. પણ રીયલ લાઈફમાં જોયએ તો એ સા સિંગલ એલું જ રેતું હોય છે.
ઇન્ટર ફોન નું યુગ છે તો બધા ફોન માં જ બધું કર્યા કરે છે.
સાચી વાત છે અત્યારે કોઈ એવું થતું હોય છે કે સાંજ પડે બધા ભેગા થઈ તો પેલાના સમયમાં એમ હતું કે બધા બેસીને આખા દિવસ શું કર્યું એને બધી વાતચીત કરતા હોય એવું બધું કરતા હોય. અને અત્યારે ફોન આવી ગયો છે તો એક ઘર ના દસ સભ્યો હોય કે પાંચ સભ્ય હોય પણ એક સોફા પર બેસીને પણ બધા હા બધા પોતપોતાના ફોનમાં જ બીઝી હોય છે હા કોઈ એક બીજા જોડે વાત કહેતા નથી જે સો કે હજારો કિલોમીટર દૂર હોય એની જોડે વાત કર્યા કરતા હોય જયારે ઘરમાં નજીક માં બે હોય એને શું ખાધું એને શું ખાવ્યું એ તો આપને ખબર જ નઈ હોતી. એ તો આપડે ક્યાંય કશું કરતા જ નથી હોતા.
હા પેલા તો બધા ટીવી જોવા પણ સાથે બેસતા હતા અત્યારે તો બધા પોતપોતાના મોબાઈલ માં સીરયલ બધું જોવે છે.
ત્યારે કોઈને જોડે બેસીને પિક્ચર જોવાનો ટાઈમ જ નથી. જોકે ટીવી માં સારું એવું રિઝલ્ટ આવે બંધા જોડે મળીને એની સ્ક્રીન પણ મોટી હોય તો બધા ઘરના સભ્ય આપડે જોઈ શકીએ દૂર થી બેસીને
તો ફોનમાં તો આપણે અંદર જ ફોનને અંદર જ જોયા કરીએ તેનાથી આંખોમાં પણ નુકસાન એટલું થાય છે.
હમ. અહીં
એટલું બધું ત્યારે ઘરના સભ્યની પણ એટલું ધ્યાન નથી હોતું. તો આપણે બધે મોબાઈલમાં આપણે કોઈ જોડે વાત કરવાનો આપણે ટાઈમ જ નથી હોતો બેસીને કે આપણે વાત કરી શકીએ ઘરના શ સભ્યો સાથે.
મોબાઈલ માં જ જોયા કરીએ બધા સાથે બેઠા હોય તો પણ મોબાઈલ જોતા હોય આપણે એવું નહી કે એકબીજા સાથે વાત કરીએ આપણે ઘરના સભ્ય બેઠા હોય. પાંચ સભ્ય બેઠા હોય તો આપણે બધા ફોન લઈને જ બેઠા હોય છે.
એવું નહી કે કોઈ જોડે વાત કરતા હોય. ક્યારેક એવું થવું જોઈએ આ સમયમાં એવું તો બિલ કુલ નથી થતું હા એવું તો એમાં ટેકનોલોજી નો યુગ છે.
ત્યારે બધું આધુનિક ટેકનોલોજી થી ચાલે છે એટલું બધું જોવા બેસી
સાચી વાત સાચી વાત છે ચલો આપણે ફરી મળીય ત્યારે
હા ઠીક છે.